કેમ છ
કેમ છો? હું મજામાં
તમે કેમ છો?
આજે હું મારા ફ્રેન્ડસ થ કે કે
વાહ ઇન્ડો ગેમ્સ કે આઉટડોર ગેમ્સ?
બંને વિશે.
આ તો ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે.
ગમે છે, ઇન્ડોર, કે આઉટડો?
મને તો આઉટડોર ગેમ વ ધુ ગમે છે અને તમે?
મને ઇન્ડોર ગેમ્સ પણ ગમ એ અને
વા આ તો સાચું છે તારું ફેવરેટ ઈન્ડોર ગેમ કયુ છે?
ચેસ તને?
મારા તો કેરમ બહુ ગમે છે.
મવાથી માઇન્ડ સોટ થાય.
આ તો વાત તમારી સાચી જ છે થિંકિંગ પાવર પણ વધી જાય છે. કેરમમાં પણ મજા નો ગેમ છે.
ગેમ હા ફેમિલી સાથે રમવાની મજા આવે.
તને લૂડો ગમે છે?
બઉુ. ગમે છે.
હા મોબાઈલમાં, મોબાઈલમાં કે બોર્ડ પર?
બને. કોઈને.
હા તો વાત સાચી છે તમારી, સાથે બેસીને રમવાની ફિલિંગ જ અલગ હોય છે.
ઇન્ડોર ગેમ્સ વરસાદમાં
હા, જ્યારે બહાર ના જઈ શકે ત્યારે.
તન્મે છેે
હા થોડો ઘનો.
ફઝલથી કોન્સન્ટ્રેટ શણ વધ
હા આ વાત તમારી બિલકુલ સાચી છે, ઇન્ડોર ગેમ્સનો એક ફાયદો એ પણ છે કે, એની માટે બહુ જદા નથી જોઈએ.
હા ઘરમાં પણ આઉટડોર ગેમ્સમાં એનર્જી વધુ વધુ આવે.
હા, આ બિલકુલ સાચી છે, આઉટડોર ગેમ્સથી બોડી એક્ટિવ રહે છે.
સેપરેટ આઉટડોર કેવું છે?
મારો તો ક્રિકેટ અને તમારો? વાહ ફૂટબોલ રમવાનું તો ટફ હોય.
હા, ઘ ણુ રની
હા ક્રિકેટ ઇન્ડિય ઇન્ડિયામાં બહુ ફેમસ છે ને?
હા અગો ક્રિકેટ જવું પણ બહુ પસંદ કરે છે.
આ તો વાત તમારી બિલકુલ સાચી છે, તને બેટિંગ ગમે છે કે બોલિંગ?
બેટિંગ. તને?
મને તો બોલિંગ બહુ ગણે છે, આઉટડોર ગેમ્સથી હેલ્થ સારી રહે છે.
હા હા છે અને ઓબેસિટીથી પણ બમલે
હા આ વાત સાચી છે, આજે કલ બાળકો વધુ મોબાઈલ વાપરે છે, એટલે આઉટડોર ગેમ્સ ઓછું થાય ગયા.
તે તો છે ત સારીના બાળકો વધુ બહાર રમતા હતા.
હા, સાંજે બધા ફ્રેન્ડ્સ ભગા થ હતા.
હવે મોસ્ટલી બલ હોય છે.
હા, આ સારી આદત નથી.
બિલકુલ, પણ શીખવા મળે છે.
હા આ હા આ તમારી વાત સાચી છે ફૂટબોલ અને ક્રિકેટમાં ટીમવર્ક બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે
સાછું તને બે હમી
હા મને બેડમિન્ટન રમતા બહુ ગમે છે અને તમે
મન અને પણ ઇન્ડોર પણ રમી શકાય અને આઉટડોર
હા આ વાત સાચી છે તમારી એટલે એ ઇન્ટરેસ્ટિંગ ગેમ હોય છે
સ્પોર્ટ્સ પીરિયડ ગમે
હા મને અ સ્પોર્ટ્સ પીરિયડ બહુ ગમે છે સ્ટડીમાંથી બ્રેક મલે એટલે મજા આવે છે
હા ગ્રાઉન્ડ મા ફ્રેન્ડ્સ લખ્યા
હમ આ વાત સાચી છે તને કબડ્ડી ગમે છે
પણ રમવું મુશ્કિલ લાગે છે
હા સ્ટ્રેન્થ અને સ્પીડ બનનું જોઈએ
ખો ખો પણ ઇન્ટરેસ્ટિંગ ગેમ છે
બિલકુલ ઈન્ડોર ગેમ્સમાં તને વિડીયો ગેમ અ ગેમ્સ છે ગમે છે
વધુ વીડિયો ગેમ્સ હૈ હેલ્પ માટે
હા આઈસ પર પણ અસર પડે છે
અને ફિઝિકલ એટલે બેલેન્સ જરૂ જરૂરી છે
બિલકુલ સાચી વાત તને લાગે છે કે ઈન્ડોર ગેમ્સ પણ ઇમ્પોર્ટન્ટ છે
બસ
કઈ રીતે
કે કારણ કે તૈના તેનાથી માન્સન્ટ્રેશન વધે છે
હા ચેસ જે બી ગેમ્સથી સ્ટ્રેન્થ શીખવા મલે સ્ટ્રેટેજી શીખવા મલે
સ પણ આવે આઉટડોર ગેમ મુસ્તીિકન
હા અને બોડી ફિટ રહે છે તને મોર્નિંગમાં રમવું ગમે કે ઇવનિંગ માં
ઇવનિંગમાં તને
મને તો મને પણ ઈવનિંગમાં ગમ છે
સવારે ક્યારેક ઉઠવાનું પણ નથી
તે તને સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું છે ક્યારે
ક્રિકેટ મેચમાં
વાહ જે અ જીત્યા હોય હતા
હતા
આ તો વાત સા સાચી બહ સરસ છે તને કઈ મેડલ મલ્યું છે
બેડમિન્ટનમાં એક સર્ટિફિકેટ મળ લ્યું હતો
વાવ સરસ ગેમ્સથી સ્ટ્રેસ પણ ઓછો થાય છે
હા અને એટલે રોજ થોડી ફિઝિકલ એક એક્ટિિવિટીજ
તને મોબાઈલસ ગેમસ વધુ ગમે છે કે રિયલ
રિયલ ગેમ્સ
મને પણ રિયલ ગેમ્સ ગમે છે
કારણ કે રિયલ ગેમ્સમાં મુમેન્ટ મ મીઠો એક્સન્ટ પણ થાય છે
હા આ તો વાત સાચી છે તમારી તને રેનમાં રમવું ગમે છે
હા ખા ખાસ કરીનેમાં ક્રિકેટ રમવાની પણ મજા આવી પય છે
વાહ પણ મમ્મી અ પછી ગુસ્સા થાય
બિલકુલ
તને ઓલિમ્પિક્સ જોવું ગમે છે
ઓલિમ્પિક બહુ ગમે છે કે એટલું મલે
હા સ્પોર્ટ્સથી ડિસિપ્લિન અને હાર્ડવર્ક શીખવા મલે છે.
તે તો છે જ તને જ ટીમ કુશ રમવો
મને તો ગેમ્સ રમવું વધુ ગમે છે અને તમે
કારણ કે ગેમ્સમાં પણ ફન હોય છે જીમ કરતા વધુ એક્સાઈટિંગ લાગે
વાહ આ તો વાત તમારી બહુ સારી છે ચલો હવે પછી મલીસ
એ જય શ્રી ક્રિષ્ન
જય શ્રી કૃષ્ણ